બોલ.
હુ કરે?
આરામ.
આરઆમ.
એટીએમમાં ગેલો રે.
કોના હાથે ગીયો?
એકલો જ વરી એક ફેમ પેલો ઘરે જવાનો હતો, એને પઈસાની જરૂર હતી એટલે મે કેમ એ કેય કે ઉપાડી આપ એમ કે ટ, ઉપાડવા ગેલો.
બરાબર.
રેગો હાંજે કેતો સે રે જાહુ એમ.
જાહે તારો અશીફ.
દીપુ ને કીધું છે.
ની કીધું.
પછી કેહું.
હમ્મ.
હાંજે એટલે કેટલા વાગે જમીને પછી કે પેલા.
જમીને પસી તો ની મજા આવે.
પછી બહુ રાત થઇ જાય ને.
હા ચોમાસામાં નઈ મજા આવે.
હા પેલા ને હારુ પડે.
હમ્મ ત્રનેક વાગે જાય તો પણ ચાલે.
ચાલે.
મે તો બસ.
હમ્મ.
એ સાડા પાંચ વાગ્યા કાલે કોલેજ ચાલુ.
ચાલુ રહે એવું મને હો લાગતું છે.
હમ્મ.
આજે તાપ પડતો છે અલા હારુ કેવાય.
હા પડતો સે.
હમ્મ હવે જરાક-જરાક એમ ઓછો થતો જાય હવે લગાતાર નહી આવે.
હમ્મ.
વરસાદ. હતો.
હા.
હું કે ગેમ પૂરી કે.
પુરી.
હું રમતો હતો.
પબજી લાઈટ.
તેમાં કેટલા લેવલ છે.
પંદર લેવલ.
હમ્મ.
જેમાંઈમાં વધારે છે આમાં પંદર.
હમ્મ.
ઘણા બધા ઈ કે ની કાલે.
બંને રમ તો હેંગ મારે મોબાઈલ જોજે.
ન હેંગ મારે પબજી બોજ સ્મુત ચાલે.
નકીનેરે.
બિગ ફેન તો લાઈક મારે ગ રે પહેલાથી.
એતો મારેજ.
હમ્મ.
આજે તો પેલુ. શેરીષ ગાઉ અહીયા આવીને જોવા લાગ્યો તો સાડા ચાર વાગ્યા હુંધી જોતો હતો.
હવારના.
આખી સિરીઝ પૂરી કર લાખેલી. જોવાની મજા જ એવી આવે એટલે બે બે સીન જેવું બતાવે એટલે.
હ હા. ક્યારેક જાય રે આપડણે ને તો હમણાં જાય કેમ.
કા.
તાં વનસતા.
હા.
જવાના છે, હતા
ત્રિથોલ
હા
નાર
હાજ, ખાયના પાસે તો નહી, રે મની
એમાં હું ચાલતા જ તો જવાના છે, તો બસ માં પાંચ પાંચ રૂપિયા
પાંચો રૂપિયા થોડી રે એવુ
હા ત્રીસલ વાડી બસ ત્રીસલ સુધી પાચ રૂપિયા
તો તેમાં જ આવે ચાલ આવતી સમય ચાલતુ
હા, આમ તો સમય ચાલતુ કેટલા પાંચ જણા ના વીસ રૂપિયા થયા. ચાર જણાના બસ દસ રૂપિયા તમારા પર હોતા જવા છોટા, ફરી કોને આપે એ લોકો આવે કે નીચે આવે
હ વિગતા હ પબ
એ ત હાજે જ છે, તો સ એને કોન્ટા્ડો આવેલો છે જાણે.
હા હા આવ રે કે હુ, તો આવ
તો હુ, કાર્ય
પસી જાય ને એમ ત્રણ વાગવા દેની
હારુ હમ દરિયો આ બાજુ હે કે દરિયો આ બાજુ હે કે તે બાજુ
કાય નક્કી નઇ એ બાજુ તો દૂર છે.
આજે ચોવીસ તારીખ છે શું છે, આજેજ માન્યતા નથી ખબર
હમ્ હ હ હા હે રે
જો હે જોઈએ પછી સામે
આવે જ રે એમ તો ચાર પાંચ વાગ્યા બાજુ તો પાણીજ
હજુ તો ટૂંકા ચોડા પર જવાનો છે, એવુ વિચારશે મને જયરા ખાન ત રમાન મજા આવે
ચોખા ચાડા ભરે જાય એમાં હુ, તો
હા પાણી માં તો ઉતરીએ કે નઈ
હમ્મ પણ કોણ ઓળખે ના રે
એજ ને હવે કે નહી રે એમ તો લંબુ પેરલા તો એકાદ ફોટા બોટો તો પડાહે
તેજ તાર
જોઈએ હવે બહુ દિવસ થઈ ગયેલા એક્ સ્ટોરી મે નહિ મૂકલી
હમ્મ
એમાં જ
અકાઉન્ટ વાળુ તો
મારું તુ કરે આપે ત્યારે
હમ યાદ નહી મને રે એક વાર કોલેજમા કોલેજમાં જવા ને તો દોસ્તાર બતાડશે તો કેમ કેમ આમાં ક્લિક કરી જોઈ પણ ખુલતું જ નથી
ખુલતું છે ખુલતું છે.
તો મે કરી આપા.
હા ખુલતું છે મારામાં. આપણે બે નંબર બે નંબર માંગે એ એક તો એકાઉન્ટ નંબર અને એક તો યુ આઈટી નંબર અથવામાં છે આવતું છે. એટલે તો તને મેં કોલ કરેલો મે કીધું આ ખુલતું છે તો હવે જોઈએ એમ.
હ.
પેલા બે રૂપિયા આવી જાય તો મારા હારુ કેવાય એમ તો ત્રણ રૂપિયાની જરૂર છે જ.
હમ્મ હમ્મ.
એકાઉન્ટ ખાલી જ છે.
બરાબર.
એક કોલ ના આવે. જોઈએ હું થાય તે.
હમ્મ દસ મિનિટ ઉર ઉપર વાત કરીયે.
હમ્મ હમ્મ અજુ તો બો સે અલા.
હમ્મ.
આ પેલે કંઈ રાજ
હલો. હલો!
અપલોડ કરેલો છે. એટલે પેલા ભૂખ હડતાળ પર નીકળી ગીયા એમ કેહવાય. બંધ. કેટલાક? તેવીસ દિવસનો કેટલાક ભૂડ, ભૂખ હડતાલ થયો એનો.
હ. કેય કે ની. હ. વાંગડુ, કે હું નામ?
હા. વાંગડુક.
હમ્મ.
સરનેમ છે.
મોદીએ કઈ મુયકુ જોયું કે ની? રીલ. મોદીની.
કોણે?
મોદી.
હ એ જોઇને મેં.
કેવાયકે, વ્યૂ કેવાક ગીયા તેને. બાર કલાકમાં જ, દસ મિલિયન ઉપર લાઈક અને વ્યુ, બસો મિલિયન.
બાબર. એના એની જ રાહ જોતા હતા બધા એટલે.
ચોવીસ કલાકમાં કેટલું જાહે રેકોર્ડ બનાવી દેવાનો.
એજ તો રેકોર્ડ બનાવી દેવાનો. રેકોર્ડ તો શેર થાહે. તો વધારે
હમ્મ એ તો થાહે. પહી તો ચોવીસ કલાક ની થયા કે‌ ની.
હમ્મ.
કીધું સરે બરાબર એમ તો કડક નિર્ણય લેવા.
. હર્વિક કીધું છે હવે. જોઈએ ને હું કરતો છે. પરીક્ષા હારાની કેવા જોઈએ બસ.
હ હ હા.
ની તો હજુ આપણે લેવાય જાય હ.
થાય ભી જાય. કેમ કે, બો પબ્લિક કેની.
પબ્લિકભી બો સરસ.
કોમ્પિટિશન જેટલું વધારે, તેટલી હાર્ડ એક્ઝામ.
હ. એવું જ છે હવે‌ તો.
તુ બગાસા ખાયને મને અહયા બગાસા આવે.
મને આવતા હે આ ચોખા વધારે જેવા ખાઈ લીધેલા છે.
રોટીલી બનાવલી કે ની?
બનાવેલી પણ કાચી જ એટલે મેં આછી જ ખામ.
અમારે તો બનાવેલુ ની.
હજુ જરાક ખાતો જ હતો. ભાત ખાઈ લીધુ.
તેજ રે
હ હ. મને એખાદ જગ્યાએ જવાનો વિચાર જેવો છે રે. પણ હવે, હું કરું, હું ની. જામ-બામ માં એકાદ જગ્યાએ ફરવા. જ જંગલ માં ફરવા જવાની મજા આવે.
જંગ
પણ હવે,
વેકેશનમાં. ઇન્ટરનલ પતે પછી. ની ઇન્ટરનલની એક્સટર્નલ પતે પછી ગોઠવીએ. એટલે એક્સ ર્ટઇન્ટરનલ નહી એક્સટરર્નલ પોતે પછી
હા હા યુનીવર્નેસ્તી ને
હા.
એક જગ્યાએ જાવું જ પડે આવે છે લસા એટલે પછી જવાય નહી જવાય
તેજ રે.
પછી જે મજા કસુ નથી થયુ એ.
હમ.
પછી કાંઈ નકકી ન રહીયા મેટ્ર કે હાથ તે કાય એવું જ. તે
હા આ છૂટા જ પડી જાય બધા એક સાથે નહી રેવાય નેયવસ
હા ઉ અં.
માર્ક આવે એના પર ટકા પર એડમિશન થાય પછી હું
હમ.
તું અમારા રૂમમાં આવડે તો
આવું જે કોઈ રાયથી ક્યાંથી કેપિટલ
એટલે પ્રોસેસાહ
તે કરી દઈએ ને આપણે એમ પણ તારે મોબાઈલ માં બધું હોય જ ને
સંખ્યા. ટ અરે તપાસ ને હારુ.
અમિટ કર દેગે
કરી જવાનું હતું, પણ પસંદગી ખોટી થઈ જાય, તો જ વાટ લાગે.
તે તો તને આવડે જ ને જો અકાઉન્ટ નંબર લખવાનો
હા અ
કરવાવાનું છે.
જેમાંથી થાય તેમાંથી.
અકાઉન્ટ બેંક અકાઉન્ટ નંબર લખવાનો બેંક અકાઉન્ટ માણે નામ ને બ્રાન્ચ બસ એટલું જ છે રે
એવૉ.
હા.
કરી ડો.
કરી જો ને.
હાવ તું આવે તો પછી વધારે સારું કઈ ભૂલ ભૂલ થઈ ગય તો
ચલાવ.
હા ચાલ.
ચાલ. ઉભી રે કરૂ કટ ઓકે ઓકે ઓકે યક